હમ્મ, હા, હા ક્લિયર છે, બરાબર છે, હમ્મ.
બોલો બોલો આજે તમે અ તમારી સાથે મારે આજે બીજી વાત કરવાની હતી. કે
હા બોલો.
અત્યારે આપણે જે ઈ વેસ્ટ નું હમણાં આપણે ઘણું સાંભળી રહ્યા છે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને બધાનું જે એક બહુ જબરદસ્ત ઝુંબેશ અ પ્રદેશ વિદેશોમાં તો બહુ થઈ રહી છે. અને હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ એની ઝુંબેશ ચાલુ છે. અને ઘણી જગ્યાએ એના મશીન્સને ઘણી જગ્યાએ એની અલગ અલગ જાતની એક જાતની કે કે ઇ વેસ્ટબીન બનાવી રહ્યા છે. કે જે બાાઈ ઈ જ આપલોટ કર. જો તમારે એમાં નાખવાનો બેટરી સેલ છે કે તમારું ચાર્જર છે કે જે પણ છે વસ્તુ પણ ઇલેક પણ રિલેટેડ વસ્તુ જેને કીએ તો અ એને ઈ વિષય પર મારે તમારી સાથે ચર્ચા કરવી તી કારણ કે તમને કદાચ ખ્યાલ હોય તો આપણા મુંબઈમાં એક જગ્યા પર તમને ખ્યાલ હોય તો વર્ષોવામાં જ્યાં જબરદસ્ત જે કચરો બધો ભેગો થાય છે અને આજુબાજુમાં જેટલા પણ બિલ્ડિંગો છે ત્યાંના લોકોને હર વર્ષે ફ્રીજ, ટી વી એ લોકોએ નવું લેવું પડે છે કાણ કે ત્યાંના જે અ જે કચરો જે જે કચરો જે છે ઈ વેસ્ટ છે. એનું રેડિએશન એ ધુ છે કે એને લીધે એ લોકોના ટી વી ફ્રીજને અસર કરે છે.
ઓહો.
તો આ વસ્તુ ખરેખર એક અહ મુંબઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને તરત જ આ બહુ વિચારમાંપડી ગયા, કે આના જેટલા પણ મોટા પ્રતિષઠિત લોકો રહે છે એ લોકો પણ બહુ ઝુંબેશ કરી, કે ભાઈ તમે હવે અહીંયાં થી આ કચરાદારી દૂર કરો, કારણ કે આટલો બધો જો વેસ્ટ આવવાનો હોય અને જો આવી જાતનો પ્રોબ્લેમ થવાનો તો આ તો બહુ ડેન્જર વસ્તુ છે. તો ઈ વિશે તમારું શું કહેવાનું? કે જેના માટે મેં તમને ખાસ ફોન કરેલો.
હા, હા. મેં પણ હમણાં અહ આ અહ પર્યાવરણ દિવસ હતો ને વિશ્વ પર્યાવરણ દિવસ, એ-એ વખતે મારા પણ વાંચવામાં એક લેખ આયવો, એ પન આ એમાં પણ ઈ વેસ્ટ વિશે એક સરસ એ લોક કો અહ એ લોકો બહુ સરસ નિરૂપણ કર્યું તું એનું, વર્ણાંક, વર્ણન કર્યું તું, તો એ વાંચીને મને એ-એ અહ ઈ લોકોનો વિષય અને જે રી જે રીતે એ લોકો એનું અહ વર્ગીકરણ અહ કરી અને કો એ જે એનું રિસાય કલિન કરે તે, ઈ આખી મને અહ જે પ્રોસેસ છે એ મને ખૂબ જ ગમી, અને એના વિશે મેં અહ વાંચ્યું, તો ઈ ખરેખર મને વ ઈ અહ ઈ લેખ મને ખૂબ જ અહ ગમ્યો, તો એના વિશે હું તમને જરાક વાત કરું. અહ મે વા કે જાપાનમાં ખાસ તો કે તમને તો ખબર જ હશે કે જાપાનીઝ લોકો બધી વસ્તુમાં બહુ જીવટ એ લોકોની અને જે સમજણ છે એના વિશે મને માન થઈ ગયું એનું કારણ છે એમાં લખેલું હતું એ લેખમાં કે એ લોકો એ એ લોકો જયારે ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદે છે ખાસ કરીને મોબાઈલ ફોન જે આજે તો ઘર ઘર એક એક માણસ વાપરે છે ભલે નાનો હોય કે મોટો હોય બધાને એની જરૂર પડે જ છે તો જયારે તમે મોબાઈલ ફોન ખરીદો ત્યારે એ લોકો એક તમારી પાસેથી એક ટેક્સ ખરી ટેક્સ તમારે જયારે મોબાઈલ ખરીદો મોબાઈલ ફોન ત્યારે તમારે ટેક્સ આપવો પડે છે કોઈ બી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો ત્યારે તમારે ટેક્સ આપવાનો અને એના ઈ છેને માટે કે જયારે તમે ઈ વસ્તુ તમારી વપરાઈ જાય અને જય્યારે વાપરવાલાયક ન રહે તો ઈ વસ્તુ વતુનું તમે પ્રોપર ડિસ્પોઝલ કરી શકો એટલે એનું એનો ઈ વેસ્ટ તમે ગમે ત્યાં ન નાખો ગમે તેના હાથમાં ન જાય અને એનો પ્રોપર તમે વેસ્ટ એનો રિસાયકલ થાય એના માટે તમારે ટેક્સ ચુક કરવાનું છે અને એ રીતે એ લોકોએ કેટલો વેસ્ટ ભેગો કર્યો હશે તમે વિચાર કરી શકો કે એમાંથી જયારે એ લોકોએોક ટોક્યો ઓલિમ્પિક્સ ત્યાં નું આયોજન થયું હતું તો એના જે બધા મેડલ્સ જે બ્રોન્ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તો ઈ આખી જે બધા મેડલ ઘણા બધા એમાંથી બન્યા તેમાંથી તોકે આ ઈ વેસ્ટમાંથી જે બધી ધાતુઓ નીકળી હતી એનું એ લોકોએ પ્રોપર વર્ગીકરણ કર્યું અને એમાંથી જે એ લોકોએ મેડલ્સ બનાવ્યા તો એ ખરેખર મને તો એ કાબિલે દાગ છે કે આખું આખું એ લોકોએ કેટલું સરસ વિચાર કર્યો અને અમલમાં પણ મૂક્યો તો એના વિશે તરું શું શું મત છે
ના ના ખુબ સાચી વાત છે અ જેમ કે હું તમને કહું કે અહિયાં પણ અમે જ્યા રહીય છીએ ત્યાં અમારે અહિયાં પણ આ ઘણો આવી તકલીફ હતી અને જ્યારે સ્કૂલમાં અમે લોકોએ આ વિષય હવે છેડ્યો અને સ્કૂલમાં પણ કીધું કલી વાત બહુ સાચી છે કે ખરેખર આની બહુ જરૂરત છે તો હવે સૌથી પહેલી અ આ બાજુના ભાગમાં આપણે ઈ વેસ્ટબિલ લાવેલા હતા અને એનો પેલા તો લોકોને ખબર જ નતો કે આનો ઉપયોગ શું છે પણ જયારે એનું એક જાતનું માહોલ જ્યારે ચાલુ કરાવું લોકોને સમજણ પાડી ત્યારે ખરેખર ખબર પડી કે ખરેખર આલું શું જરૂરત છે અને એ લોકોએ પછી જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને પણ ખબર પડી તો છોકરાઓ એમના બા બાાપને કીધું કે આવી વસ્તુ છે ખરેખર આપણે ઘરમાં જે જૂના સેલ સીડી બધું જે ઘણું પડેલું છે જે આપણે આમને આમ જ ડસ્ટબિનમાં લખી દઈએ છીએ નસવીલ વાા એ લખડું પણ વૈશ્લ વા કરું અને એના ખાસ લોકો છે કે જે એલો વ્યવહાર કરતા હોય છે. અને વ્યવસ્થિત જગ્યાએ એ ન નિકાલ કરે છે. તો ઈ વસ્તુ ઝુબેશ બહુ ચાલુ ચાલુ થયેલી છે. પણ જેમ તમે કીધું કે જે પરદેશ પર જે જાપાન ની તમે જે વાત કરી એ બહુ એક યુનિક વસ્તુ કેવાય. કે આખું મેડલ જ જો એને વષ થી બલાય તો ખરેખર એક કાબિલયત તારીફ છે કે ભાઈ આપડણે પણ આવું કઈક કરવું જોઈએ. અને આમાંથી ઘણો આવો કચરો આપડે પણ છે. કે જેવાથી આવી વસ્તુ આપણે કરી શકીએ છીએ.
અને ખાસ કરીને હા ખાસ કરીને જે શાળા છે, કોલેજ છે, ઓફિસ જે જગ્યાએ ઘણી બધી ઓફિસ હોય ને આજકાલ તો બધી જ ઓફિસોમાં લેપટોપ ડેસ્કટોપ અને બધું વપરાય જ છે, એટલે જો ઈ આવી રીતે જેમ જેમ ઘરની બહાર તમે ઘરમાં ડસ્ટબિન રાખો છો, એવી જ રીતે આવી જગ્યાએ જ્યાં ઓફિસો વધારે છે, સ્કૂલ છે, શાળા કોલેજો બધે છે. ત્યાં આગળ જો આવા બિન રાખવામાં આવે અને એ લોકો એના માટે અ લોકોને જાગૃત બનાવવામાં આવે. ખાસ કરીને જુવાનિયાઓને તો મને લાગે છે, કે ચોક્કસ આપણેે પણ આવા જો પગલા લઈએ તો ચોક્કસ આપણેે પણ એ ઈ વેસ્ટ નો પ્રોપર નિકાલ કરી શકી અને સારો યુઝ કરી શકીએ.
ખુબ સાચી વાત કરી ત ના ના તમારી વાત ખુબ સાચી છે, અને અત્યારના જે જનરેશન જે છે, જેને જેડ એક્સ નવી ભાષા વાપરેલી છે જેડ એક્સ કે છે, એ લોકો એ લોકો ગણાવે છે, તો એ લોકો પણ ખૂબ આમાં આગળ છે, અને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણીવાર એ લોકો આ વાતચત જીતો કરતા હોય છે, પણ ખરેખર અમલમાં મૂકવું જોઈએ અને એના માટે એ લોકોને રસ્તો આપણે જ સમજાવવો પડે કે ભાઈ તમે ભલે આગળ છો પણ તમે આ વસ્તુ શૂ કરો? તો ઘણા આગળ નીકળશો અને દેશ પરદેશ બદલે વાતાવરણ વ્યવસ્થિત થશે, ચોખ્ખું થશે, અત્યારે જે આપણે બાહોલમાં છીએ કે જે રીતે ગરમી બધું વધતું રહ્યું છે, પ્રદૂષણ વધતું રહ્યું છે, અને માંદગી એ રીધે વધી રહી છે. જે રોગો વધી રહ્યા છે, તો એ બધાનો ઓછા આવશે અને બધાને ફાયદો થશે.
હા અને હા અ તો અને આપણા સ્વાસ્થ્ય માટે પણ વધારે સારું.
હમ.
નો જો પ્રોપર આપણેે પ્રોપર નિકાલ કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલું જ સારું છે, કે લો લોકોને સજાગ બનાવીએ અને એ રીતે આપણે તો આપણા દેશમાં તો શું કે આપણે નોર્મલી અ બધા આપણે જે ઈ વેસ્ટ છે, એ આપણે ભંગાર વાળાને જ વેચીયે છીએ પછી એ તોડીને પાછો એનો કરે પણ આ જો જે આ જાપનીઝ લોકોની જે વાત છે, એ ખરેખર મને મને લાગ્યું કે અને બીજા બધા દેશોમાં પણ વિદેશોમાં એ લોકોની છે, કે બેટરી ના સેલ છે, તો તમે સુપર માર્કેટ જાઓ ને ત્યાં એનું અલગ બિન છે. તમારી જે પણ નાની કે મોટી કોઈ બી બેટરી હોય કોઈ પણ સેલ હોય કે ઈ તમારે એમાં જ નાખવાના બીજે ક્યાંય તમારે નહી નાખવાના તમારા બીજા વેસ્ટમાં ભેગા નહીં કરવાના એટલે એનો પ્રોપર નિકાલ થાય જ એટલે ઈ જાગૃત આપણા દેશમાં હજુ થોડી ઓછી છે, એના માટે ખરેખર પગલા લેવાની જરૂર છે, અને લોકોને એને માટે સજાગ બનાવવાની જરૂર છે.
ખુબ સાચી વાત કરી તમે ખરેખર કે અત્યારનો જે માહોલ જે છે, જે ધોરણથી જે રીતે બધી વસ્તુ એકદમ તેજી આવી રહી છે, બધી વસ્તુમાં. તો સાથે સાથે આમાં પણ આમાં પણ ખૂબ ધ્યાન આપવાની જરૂરત છે, ધ્યાન જો નહી આપીએ. તો પરિસ્થિતિ વધારે ગંભીર થ અને એ પરિસ્થિતિ ગંભીર ના થાય તો આજના જે યુવાનો છે, એ લોકોને પણ આ આપણે કેવું જોઈએ કે ભાઈ તમે ધ્યાન આપો. અને આ બધી વસ્તુઓ તમે એક જાતની તમારી આપો અને ઇવન આપણે લોકોએ પણ આ બધી ધ્યાન આપવાની ખૂબ જરૂર છે, અને આમાં આગળ વધવાની જરૂર છે.
બરાબર હા એટલે આ આ છે, ને બધા જ મા માધ્યમથી આપણે કરી શકીએ જેમ કે અ છાપા ના માધ્યમ થી કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી લોકોને સજાગતા અને એના માટે કડક નિયમ હોવા એવું હું માનું છું. થોડાક નિયમો જો કડક બનાવવામાં આકરા બનાવવામાં આવશે ને તો લોકોમાં સજાગતા આવી જ જશે એવું મારું માનવું છે.
સાચી વાત છે. તો ખરેખર આજ જે તમે જે વિષય પર જે વાત કરી આપણે ખરેખર એક આ વિષય એક જેને કે અંગ્રેજી આપડણે કહીએ છીએ આઈ ઓપનર છે. અને બધાની આંખ ખુલે એ ખોલવા માટે આપણે બધાએ આવી રીતે ભેગા આવી એક ઝબેશ અને આજે આ ટોપિક ઉપર આપણે ડિસ્કસન પણ કર્યું તો ખરેખર બહ જરૂરી હતું કે હું પણ અહી અમારે અહી પણ અ કરશું તમે તમારે ત્યાં કરશો અને આપણા આજુબાજુ વાળાને પણ આપણે એમાં તૈયાર કરશું સજાગ બનાવીએ ભલે ભલે. ખુબ આભાર ચાલો આવજ જય શ્રી કૃષ્ણ.